હલો
હલો
કેમ છો બેન
બસ એકદમ મજામાં તમે કેમ છો બેન
એકદમ મજામાં અત્યારના છે ને હું અત્યારના એક પિક્ચર જોતી હતી એકટલું માર ઘાડ માર ગાડ વાળું હતું ત્યારે મને એમ થયું કે લાવો તમારી સાથે આજના જમાનાની પિક્ચરની અને આપડા જમાનાના પિક્ચર ની વાત કરું આપણે જયારે પિક્ચર જોતા ને બેન ત્યારે કેવા શાંત સરળ અને એમાંથી કઈક સંદેશો લઈ જતા ને એવા પિક્ચર જોતા અત્યારના પિક્ચરો જુઓ તમે કાપા કાપી અને સૌથી વધુ અત્યારના બેની પિક્ચર જોતી હતી ને મારે થોડી જ વાર ડ કેટલી બધી ગાળો બોલે છે આ લોકો આપણને એમ છે કે કેમ આવું બધું આવું શરૂ થઈ ગયું છે આપણે તો આપણે ફેમિલી સાથે પિક્ચરો જોઈ શકતા મમ્મી પપ્પા દાદા દાદી કેવા બધા સરસ જોતા આપ તો ગુજરાતીમાં કેવા સરસ પિક્ચરો આવતા ખબર ને બેન કેવું જોવા જતા આપણે અને અત્યારના કે આવા બધા પિક્ચરો આવવા માં્યા મને પણ વિચારું છું ને તો મને એમ કું આપ એકવીસથી સદી આટલી બધી આગળ વધી ગઈ છે કે આપણે જે ઓગણીસમી સદીમાં કે અઢારમી સદી માં આપણના જે પિક્ચરો જે આપણના એનું અત્યારના સંગીત એ સંગીત યાદ કરીએ ને તો હજી સુધી આપણને ગીતો ગાઈએ કે એવા સાંભળીએ કાખમાં પાણી આવી જાય તો તમને યાદ છે કે તમને અત્યારના પિક્ચર ના ગીતો યાદ ર છે તમને અત્યારના પિક્ચરો ગમે છે બે
સા સાચી વાત છે હ તમારી અત્યારે તમે પિક્ચરો જુઓ તો એક તો ત્રણ ત્રણ ચાર ચાર કલાક ના પિક્ચરો હોય અને એમાં એક મારધારનેગાળો અને પછી એટલું બધું હિંસક પ્રવૃત્તિ હોય ને કે ઘણી વાર તો આપડે જોઈએ ને તો આપણનેમ આપણે રૂવાડા ઉભા થઈ જાય એના કરતા તો આપણે પહેલાના જમાનાના પિક્ચર કેવા શાંત અને સૌમ્ય હતા કે આપણેે આમ જોઈએ ને તો આપને એમ મન પ્રફુલ્લિત થઈ જાય આપણું કે હા આજે આજે પિક્ચર જોયું તો એમાં મજા આવી આજે એને પરિવાર સાથે પિક્ચર જોવા ગયા તો ખૂબ મજા કરી અને અમારે તો અહિયાં છે ને એક ઓપન એર થિયેટર છે અમારે અને એમાં તો કેવું કે છે ને બે શો હોય સાંજનો એક સાત વાગ્યાનોો શો હોય અને રાત્રે દસ વાગ્યાનોો શો હોય હવે સાત વાગ્યાનો છેને કેવું કે કોઈ સારું પિક્ચર આવ્યું હોયને આમ સુપર હિટ તો એના માટે છે ને ત્યાં ચાર વાગ્યાની લાઈન લાગી જાય એટલે મને યાદ છે કે જયારે અમે નાના હતા ને ત્યારે અમે છે ને એ લાઈન માં ઉભા રહેતા હતા અને બબે ત્રણ ત્રણ કલાક લાઈનમાં ઉભા રને એની ટિકિટ લેવાની હોય હવે એનો એક અલગ મજા હતી એ જે પળો હતી ને એનો એક આનંદ હતો હવે એની એટલી આપણે ઉત્સુકતા હોય ને કે ભાઈ એ પિક્ચર જોવા મળશે એટલે અમે ટાઈમમાં બબ્બે ત્રણ ત્રણ કલાક ઉભા રહેતા હતા અને એમાં કેવું થાય અંધારું થાય ને પછી એ પિક્ચર ચાલુ થાય અને તમે જોઓ ને તમે બે ત્રણ જણા જઈ અને લાઈન માં ઉભા રહીને બધાની ટિકિટો લઈએ અને ટિકિટો લઈને પછી બધાની રાહ જોઈએ પછી બધા આવી રીતે પપ્પા અને કાકા બધા કામેથી આવે અને પછી બધા પિક્ચર જોવા જઈએ અને પછી છે ને ઓપન એર થિયેટર હોય એમાં આગળ ગાર્ડન હોય પાછળ બેસવાનું હોય દરેક જણ પોતપોતાના વ્હીકલ લઈને આવે પછી ઘણા સાદડી લઈને આવે ઘણા ઘરેથી નાસ્તો લઈને બધા બેસીને એની પર નાસ્તો કરે જમવાનું કરે મને યાદ છે કે અમે એક વાર છે ને એક પિક્ચર આવ્યું હતું હમ દિલ દે ચુકે છેનમ તો એ પિક્ચર છે ને અમે એવી રીતે જોયું હતું તો ઘરેથી બધા ભાજીપાવ બનાવી લઈ ગયા હતા અને પછી ભાજીપાવની સાથે છાશ અને આવી રીતે પુલાવ એવી રીતે કરી રમે છે ને બધા નઈ નહ તો અમે પચીસ થી ત્રીસ જણા એવી રીતે પિક્ચર જોયતું અને જે નાના બાળકો હોય ને એ ગાર્ડન હોય ને એમાં રમ્યા કરે આગળ જ ગાર્ડન હોય એટલે છે ને કેવું કે મા બાપ નું ધ્યાન પણ રહે અને છોકરાઓ રમ્યા બી કરે હેરાન ભી ના કરે એ શાંતિ થી પિક્ચર ભી જોઈ શકે એટલે એટલી મજા આવતી હતી ને અમને એ પિક્ચર જોવાની એનો એ એ હજી પણ એ ઓપન એર થિયેટર છે પણ હવે ત્યાં એટલું બધુંને ક કે હવે બધાને એસીમાં રહેવાનું ગમે હવે કોઈને એવી ઓપન એર થિયેટરમાં જોવા જેવું ગમતું જ નથી અને તમે એના જોઓ ને તો એના દરેક જગ્યાએ નાના નાના સ્પીકર મૂકેલા હોય એટલે તમે જે જગ્યાએ બેઠા હોય ને ત્યાંથી તમને સ્પીકર માં તમને બધું સંભળાય એ એટલી મજા આવતી હતી ને રાત્રે દસ વાગ્યા નો શો હોય ને તો સાડા દસ દિવાય ચાલુ થાય પછી છે ને દોઢ વાગે છૂટે પછી અમને બધા ફરતા ફરતા ઘરે આવી એટલે એ જે મજા હતી ને પરિવાર સાથે જોવાની એ જમાનાના પિક્ચરો આપણે પરિવાર સાથે બેસીને જોઈ શકતા હતા અત્યારના પિક્ચરો તો આપણને પરિવાર સાથે બેસીને જોવાલાયક હોતા જ નથી એક પિક્ચર પારિવારિક તો હોતા જ નથી ગુજરાતી પિકચ પિક્ચરો બી પહેલા કેટલા સરસ મજાના આવતા હતા અને પીયુ એ પહેર્યું પાનેતર ને એવા બધા પિક્ચરો કેટલા ફાઇન ફાાઈન આવતા હતા કે આપણને એમ થાય કે જોયા જ કરીએ જોયા ગમે તેટલી વાર જોય ને તો આપણને મન ભરાય જ નહીં જયારે અત્યારના પિક્ચરો કે એક વાર જોવા નથી ગમતા શું કેવું તમારું
બહુ સાચી વાત છે બેન તમારી અત્યારના તો થિયેટર તો છે જ હવે તો ઓટીટી શરૂ થઈ ગયું છે એટલે ઓટીટીમાં એવા જ બધા પિક્ચરો કે એવી જ લેંગ્વેજો આવવા માંડી છે ને ઓટીટીમાં તો કોઈ ક કોલો જ નથી રાખ્યો એટલે આપણે અને હવે બાળકોએ એ બધું જોવા માંડ્યા છે પ્લસ મોબાઈલમાં તમે જોવઓ કોઈ આપણે આપણને એમ થાય છે કે આપણે આપણા બાળકોને આમ પિક્ચર જોવા નથી લઈ જવું તો હવે ઈ ઓટીટી તો ઠીક પણ મોબાઈલ સોશિયલ મીડિયા દ્વારા એવા પિક્ચરોને થોડી થોડી રીલ આવવા માંડી છે ઈ જોવા માંડ્યા છે છોકરાઓ એટલે એની હિસાબે અત્યના નાના બાળકો કે જે નથી પૂ મોટા થયા કે નથી પંદર સોળ વર્ષની એ એના ઉપર એટલી બધી અસર માનસિક છે કે અમુક છોકરાઓ જે આ વસ્તુ સમજી નથી શકતા ની આડી લાઈને વયા જાય છે અત્યારના પિક્ચરો જોઈ જોઈ જોઈ જોઈ જોઈ જોઈને અમુક છોકરાઓને એમ થાય કે ચલ્ આડે આવું કર્યું જોુંય આવું કરું એમ કરે છે એમાં ઘણા લોકો આપઘાત કરી દે છે કા કોઈ ક્રાઈમ પર રહ્યા જાય છે એટલે આપણને એમ થાય છે કે આપણા વખતે તો આવું કઈ હતું નહીિ સેફલી આપણી આપણે બધા બહાર નીકળી શકતા બધી દીકરીઓ બહાર નીકળી અત્યારના તો આ બધું પિક્ચર નું જોઈને આપણે આપણી દીકરીઓની બાર એકલી મોકલવી હોય ને તો બીક લાગે કારણ કે પિક્ચરો નું જોઈને કોક એના ઉપર કઈ કરી દેશે તો અત્યનું છોકરા જે પિક્ચર માં આવે છે ને એજ બધું સાચું માની લે છે કે ના આવું જોવું જોઈએ આવું જ અગ્રેસર દેખાડવું જોઈએ આપણેે તો આવું જ બોલવું જોઈએ એજ જે માનસિકતા આવી ગઈ છે ને બેન એના હિસાબે એમ થાય છે કે ના અત્યારના હજી જો આપડે લોકો પોતે અવાજ આખી એક માણસો પોતે જ અવાજ ઉઠાવી અને આવા બધા પિક્ચરો બંધ કરાવે ને તો જ આગળની પેઢી માં વાંધો નહી નીતર તો એટલું બધું ક્રાઈમ વધી જવાનું છે ને બેન કે વાત ન પૂછો કોઈની દીકરીઓ સેફ નહીં રે અરે દીકરાઓ પણ સેફ નહી રે અને એટલું બધું કે આમ પિક્ચરોમાં જોવે છે કે વૃદ્ધ હોય તો એકલા જઈને એને મારી નાખે છે લૂટી લે છે એવું હવે હકીકતમાંય થવા માં્યું છે કે લોકો પિક્ચરો જોઈ જોઈને આઈડિયાઓ લેવા માં્યા છે કે આમ ચોરી કરાય કે આમ કરાય એવું આપણા જમાનામાં નહોતું આપણા જમાનામાં તો બહુ સારા શાંત અને પારિવારિક જ પિક્ચરો હતા અને એમાંથી તમે સંદેશો લઈ શકતા અ અત્યારના તો ગી તો ભાઈ કેટલી અશ્લષતા હોય છે જયારે આપણામાં તો એક સંદેશો લેતા કોઈ દીકરીને લગ કે મા બાપ ને લગતું એવા ગીતો હતા અત્યારના એવાય કઈ ગીતો જ નથી બનતા કે એવી કોઈ વાર્તાઓ નથી આવતી એકાદ વર્ષે કે બે વર્ષે એક કેવી વાર્તા આવી જાય કે આપણે પરિવાર સાથે જોઈ શકીએ તમે માનશો બેન મેં તો થિયેટરમાં જ જવાનું નહી અત્યારના પિક્ચરો જોવાનું જ બંધ કરી દીધું કારણ કે મારાથી તો એ બધું સહન જ ન થતું મને બહુ જ મૂળ ચડીને તો હું બધા જૂના પિક્ચરો જો અને હું તો મારી દીકરીઓને પણ કહ કે બને ને તો જૂના પિક્ચરો જોવો એમાંથી તમે કઈક સારું શીખશો અત્યારના જોવો એવું નથી બનવાનું કારણ કે એ લોકો તો જોવાના જ છે નિકલ સ્કૂલ માંથી કેશે કે અમે આ જોયા્યા તું જોયા આવી કે નહી અને એજ રીતેના ઇંગ્લિશ પિક્ચરો નો એકલો અને હવે તો નવું આવ્યું છે કોરિયન પિક્ચરો એટલે આ બધું જે અત્યારની જનરેશન જે છે ને બે એ એટલી બધી બદલાઈ ગઈ છે ને અત્યારના ડાયરેક્ટરો નવા આવવા મહિ્યા છે રાઈટ જરૂ એ બધા એક એકદમ યંગ દાવા માંડ્યા છે ને એ લોકોના વિચારો જે હોય છે ને એ આપણે આપડી પેઢી નથી સ્વીકારી શકતી એટલે મને થોડુંક એવું દુઃખ થાય છે કેશ એ પાછો જવાનો આવી જાય જે આપણે આપણા આમ કઈક કહીએ ને કે શાંતિ મળે એવા પિક્ચરો જો એવા પિક્ચરો બને ને તો એમ થાય કે ના સરસ આપ આપણે મનોરંજન કરીએ હોય તો મનોરંજન ન એવું કોઈ સાધન જ નતું શું કેવું તમારું
સાવ સાચી વાત છે અને મનોરંજન ના નામે સાવ અશ્લીલતા આવે છે કે બસ તમે આ કર ને તો જ ચાલશે આ કરશે ને તો જ ટ્રેન્ડ ફેશન છે એની તો હવે તો આમ તો કરવું જ પડે એમાંને એમાં એમાંને એમાં અશ્તા વધતી જ જાય છે અને અમુક પિક્ચરો તો એટલા બધા અશ્લીલ હોય છે કે જેમાં અઢાર વર્ષથી નીચેના છોકરાઓને અલાઉડ જ નથી કરતા અને પછી એ લોકો શું એના એ જોવા માટે એ ક્યાંક ને ક્યાંક એનું સાંભળ્યું હોય કે આવી રીતે સોશિયલ મીડિયા પર જોયું હો ને એટલે એને એને જોવા માટે ની ઉત્સુકતા વધતી જાય પછી એના માટે એ ખોટા કામ કરે કોઈક ન ખોટાનું આધાર કાર્ડ લઈને જાય કે કોઈકનું ખોટું કરે એ કઈક ખોટો રસ્તો અપનાવે અને એમાં એમાં છે ને હિંસક પ્રવૃત્તિ વધતી જાય છે મગજની જે કહેવાય ને કે જે આ નેગેટિવિટી જાય છે જેના કારણે શું થાય છે કે બાળકો પોતે જ કોઈ ખોટા રસ્તે ખરાબ રસ્તે જતા થઈ ગયા છે કે જેના કારણે આપણે એ લોકોને કઈ રીતે પાછા મળવાની એજ ઘણી વાર તો સમજ નથી પડતી
બઉુ સાચી વાત છે બેન અત્યારના તમે જો નાનું બાળક જો આપણે પિક્ચર જોવાનું લઈ જઈએ ને કે ભાઈ એમાં અઢાર વર્ષ ન નથી તો ક કઈ વાંધો નહી આપડા ઘરમાં ઓટીટી તો છે ને અમે ઓટીટીમાં જોઈ લેશું બોલો એટલે આપણે જે નથી ્છ ને કે આપણું બાળક આ રસ્તે ન જાય પણ એ શક્ય જ નથી કારણ કે તેના ઘરે બધાના ઘરે કેબલ આવી ગયા છે હવે તો ઓટીટી બધાના ઘરમાં આવી ગયું છે પણ એ માટે થઈને હું તો એટલું કહીશ કે દરેક અત્યારની નવી અને નવી પેઢીને અવેરનેસ કરવા હવે તો સ્કૂલોમાં કે બાર કોઈ પણ રીતે સમજાવવું જોઈએ કે બસ આ બધું ધુ બંધ કરો હવે બઉ થયું હવે તમે લોકો થોડુંક આધ્યાત્મિક તરફ વળો અને આ બધાનું કારણ છે ન બેન અત્યના બધા આધ્યાત્મિક તરફ ઓછા થઈ અને મનોરંજનની દુનિયામાં વધારે વયા ગયા છે ને એટલા અત્યાર ના આપડે જોજો કોઈના ઘરે કોઈ છોકરાઓને પૂછશું ને તો શ્લોક નહી આવડે કયું પિક્ચર છે કયું ગીત છે ને એક ખબર હશે પણ કોઈને શ્લોક નહી આવે એટલે આપણે અત્યારથી જો આપડા બાળકોને એવું શીખવાડીએે ને કે બેટા આપડે સવાર માં ઉઠીન આટલી પ્રેયર કરવી જોઈએ આપણા જે ધર્મ છે આપણું જે ધર્મ છે એના વિશે જ્ઞાન આપો અને ઈ કરશો ને તો એ લોકો આમાંથી બહાર આવશે બાકી અત્યારની પેઢી આમાંથી બહાર આવી જ નહી શકે બેન હજી તો આ શરૂઆત છે તમે જોજો આગળ કેવા પિક્ચરો બનશે કે તમે પછી એક રૂમમાં ય નહી રહી શકો સાથે કે એ હસબન્ડ વાઈફ કોઈ નઈ જોઈ શકે એવા પિક્ચરો આવશે એટલે આપડે તો એમ જ કહીએ છ કે અત્યારની પેઢીને એવું સમજાવીએ કે આપડા છોકરાઓને આપણી સંસ્કૃતિ વિશે સમજાવે અને થોડુંક ધર્મ તરફ વાળે ને બેન અને આપણા ગ્રંથો વિશે સમજાવે ને તો જ આ બધું અટકી શકે એમ છે બાકી તો કઈ જ વસ્તુ અટકે એમ નથી બેન હું તો એવું માનું છું હ પછી હવે તો આ બધું આપડા હાથની વાત નથી રહી એવું થઈ ગયું છે બેન બરાબર કે નઈ અને ચલો હું થોડું બા બાર જવું પડે એમ છે તો હું તમને કાલે પાછો ફોન કરીશ હોં બેન આવજો
આવજો
આવજો